નમસ્કાર આા કઈ નહ બસ આ જો ને ફરવા નીકળ્યો છું તમારી જોડે એક વાત કરવી હતી.
બોલો ને.
તમે આઈપીએલ નું વિષ જાણો છો.
હા હા જાણીએે ને જોઈએ છે મે હમણાં મેચ પ આરસી બી જીતી ગઈ છે હમણાં બીજી વાર
એવું છે મને તોઈ ખબર નથી એ એટલે મારે ક્વેશ્ચન હતો કે છેલ્લે કોણ એટલા કેટલા રન માર્યા હતા આરસીબીને તેમ
હ ફાાઈનલમાં કિંગ કોહલી હમણાં મારા હતા સિત્તેર રન તેનાને લીધે અઢાર વરષ પછી લગાતાર બીજી વાર હમણાં આરસીબી જીતી ગઈ છે ફાઈનલ એટલે રેકોર્ડ એ બની ગયો છે.
છમચિત ક કોઈ બીજું આવશે સીએસ કે એમ આઈ પછી કોઈક રાજસ્થાન રોયલ્સ એમાંથી કોણ આવશે કે પછી ક્યાં.
એવું નથી લાગતું કે હમણાં બીજી વાર બી હવે ત્રીજી વાર બીજી વાર તો જીતી ગઈ છે પણ તીજી વાર જીતે એવું મને લાગતું નથી બીજી વાર હવે મુંબઈ ઈન્ડિયન્સ ના ચાન્સ વધારે લાગે છે પછી તો ચેન્નાઈ છે ગુજરાત. છે રાજસ્થાન છે પંજાબ છેને એમાં ચાન્સ બહ ઘણા લાગે છે પણ હવે. શું કેવું હવે. આરસીબી બે વાર લગા તાર જીતી ગઈ છે એટલે હવે કંઈ કેવાય એવું નથી હવે એક વર્ષ પછી મિની ઓકશન આવવાનું છે એટલે બધા પ્લેયર વીર વિખેર થઈ જશે એટલે હવે આરસી બી હવે શું કરે છે તે હવે
એવું છે તો આપડે હાર્દિક પંડ્યા કઈ ટીમ હાર્દિક પંડ્યા એક કુનાલ પાંડ્યાનો એ બને ભાઈ ભાઈ છે ને એ કઈ કઈ ટીમમાં છે એ બંનેવજાણા કેટલું રમે એમ તો એ સારું રમે મને એ મેં બી ઘણી વાર જોયું એ લોકો બને સારું પર્ફોર્મન્સ તો પણ કેમ એટલા બધા એમ ઓછા ભાવે વેચાય છે એ લોકો
હા એ વાત ખરી છે હાર્દિક પાંડ્યા ને એમ તો સારી સેલરી મળે છે પણ કુનાલ પાંડ્યાને એટલી હાલમાં મળતી નથી પણ હવે આગળ જતા મળી શકે છે હાર્દિક ને કુનાલ બેવ ભાઈ જ છે બે અલગ અલગ ટીમમાં રમે છે એક મુંબઈ ઈન્ડિયન્સમાં રમે છે એક આરસીબીમાં રમે છે. દર વર્ષે એમ તો મુંબઈ ઇન્ડિયન્સમાં સાથે જ રમતા હતા પણ હમણાં અલગ થઇ ગયા છે હમણાં મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પાંડ્યા રમે છે આરસીબીમાં કુનાલ પાંડ્યા રમે છે એમ તો આગળ સાથે રમતા હતા પણ હમણાં ઓક્શન આવ્યું એટલે બે ભાઈ અલગ અલગ ટીમમાં વેચાય
એવું છે. રોહિત શર્માને રોહિત શર્મા અને હાર્દિક પાંડે એક જ ટીમમાં છે બંનેવ
હા બેવ જણ એક જ મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં જ છે એટલે બે જણા હા જ રમે છે. હમણાં ફાઈઇનલ ગઈ ફાઈ જોવામાં મજા આવી આરસીબી જીતી ગઈ બીજી વખતે હવે બીજી વાર તો હવે આરસીબી ના ચાન્સ મને લાગતા નથી. મુંબઈ કાં તો ચેન્નઈ જીતી શકે છે ને તો પંજાબ પસી તો છે.
બરોબર છે પંજાબમાં કોણ કોણ છે. તમને કઈ ખબર છે.
હા છે ને પંજાબમાં છે હમણાં એયર છે આપણા પછી ચહલ છે અર્ષદીપ છે અને એ બો ઘણા સારા પ્લેયર છે એટલે તેને જીતવાનો ચાન્સ બહુ વધારે છે આ વખતે બી સાત મેચ લગાતાર જીતા હતા પંજાબ વાળા એટલે પોટમ પર હતા. પણ પછી ડાઉનફોલ એવું ચાલી ગયું કે સાત મેચ લગાતાર હારી ગયા એટલે ક્વોલિફાય જ નહી કરી શક્યા
એવું છે એટલે મતલબમાં સીધી રીતે જોવા જઈ તો ચૌ સાત ચૌદ એટલે સાત મેચ જીત અને સાત મેચ હાયરા એવું જ ગણાયું છે ને એમાં
હા બધાના પણ પેલા ટોપ પર હતા પંજાબ વાળા પણ પછી લગાતાર સાત મેચ હારી ગયા. ક્વોલિફાય બી નહી કરી શકયા એટલે પંજાબ વાળાને બો ઘણું નુકસાન થઈ ગયું કેમ કે ટોપ બોટમ પરથી ડાયરેક્ટ લો બોટ ટમ પર આવી ગયા એટલે કો ફાઈ બી ની થાય. થઈ શકયા
સાચી વાત છે સાચી વાત એમાં તો પછી બીજી તો કઈ ટીમ છે આપડે શ્રેય સૈયર ભી સારું મારતો હતો પણ ખબર નઈ કેમ એ લોકો ડાઉનફોલના કારણથી એ લોકો જીતી નહી સહ છે અવે એ લોકોનુ કઈક હશે નસીબ આવતા વર્ષે કઈ નસીબ ખુલે તો સારું બાકી મારી તો ટીમ એજ છે કે આપડે આ રાજસ્થાન રોયલ્સ પછી મુંબઈ ઇન્ડિયન્સને ગુજરાત ટાઇટન્સ ને તે બધા જીતી જાય
હા તેવું જ વારી હવે બીજી વખતે અવે આરસીબી ના તો ચાન્સ મને લાગતા નથી કદાચ આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ ક્યા ચેન્નાઈ સુપર કિંગ્સને પંજાબ તો છે જીતવા માટ આગળ આવ્યા જ કરે છે દરરોજ પણ જરાક નહી રહી જાય છે પંજા વાળાની કિસ્મત એ પેલા બહુ સ હતી એ વાળા પછી સાત મે જ લગતાર થ ગયા એટલે પોઈન્ટ ટ ટેબલ થઈ ગયા એટલે ક્વોલિફાય નહી કરી શક્યા અથવા પછી એડ મોક પર આરા થઈ ગય એક પોઈન્ટ થી આ કવોલિફાય ગયું પેલા એટલે તે આગળ જ ક પંજાબ પાછળ રહી ગયું એના લીધે તે લોકો બહાર થઈ ગયા એટલે એ દર વખતે એક ગોંચ ના લીધા લોકો હારી જાય છે. એટલે બીજી વખતે ચાન્સ વધારે લાગે છે. મને કેમ કે ્યર બી સારા છે બધાફોન્સ બી સારું આપે છે એ કરીને આગળ જઈ શકે
બરોબર છે હમણાં ખબર એક છોકરો નાલો છોકરો આવ્યો હતો કઈ ટીમમાં આવ્યો હતો
હા ભ બ સોર્ય વનશે તે રાજસ્થાન રોયલમાં આવ્યો છે ખાલી પંદર વર્ષનો છોરો છે ખુબ માર્સડે છે બધા બેટ્સમેનોને બોલરોને બહ મારે છે ટોપ ટુ બોટમ રન પર રહ્યા છે
એ હિસાબે એનું પરર્ફોર્મેન્સ બહુ સારું છે એવું લાગે છે મને
હા આ વખતે ઓરેન્જ કેબ જે બ મોસ્ટલી બધા વડે જ લઇ ગયો છે બહ રન મારે છે બધા બોલરોને નાકમાં ધબ કરી નાખે ક બોલે
એવું છે તો તો બધા ના બધા ના પાસે ગાડી નાખ
હા બધધા બોલોને ખુબ આપ છે બસો અને સાડાતેર રટ થી રમે છે દરેક મેચમાં ખુબ રન મારે છે હણા ચાર થી પાંચ સેન્ચુરી મિસ થઈ છે આ વખતે પેલા વખતે મારા હિસાબે ચાર થી પાંચ સેન્ચુરી આવી શકે છે ટીવે નું ડેબ્યુ થઈ રહ્યું છે એટલે ઘણો ચાન્સ મળ્યા છેનેફોર્મન્સ ના આધારે એ આગળ લીધો છે ભાઈને એટલે ઘણા ચાન્સ મળી શકે છે એવું છે
એવું છે સારું કેવાય છે સારું આ આપણે દેશની પ્રગતિ થઈ એ જ આપડે તો જોવાનું છે આપડ ઘણો દેશ આગળ હોયતો છે આગળ ભી વધતો રહે એવું જ આપડ તો પ્રાર્થના છે અને બીજું હું પૂછતો હતો કે આજે નામ શું છે હ પેલો ધોની ધોની કેમ નથી રમતો
ધોની એન્જરી એન્જરી આવી ગઈ છે એટલે હમણા હાલમાં રમતો નથી આ વખતે છેલ્લું છે છેલ્લું છે એમ કરીને દર વખતે એક એક વરષ રમ્યો જ કરે છે પણ આ વખતે હવે એન્જરીને લીધે રમ્યો નથી હવે શું કરતો હશે બીજા વર્ષે એમ તો નથી રમવાના નથી રમવાના લાસ્ટ સીઝન લાસ્ટ સીઝન એમ કરી કરી રમ્યા જ કરે છે પણ હવે આપડે તો હવે એન્જરીલ રમ્યો નથી એટલે હવે શું કરતો છે બીજી વખતે ચેન્નાઈ સુપર કિંગ્સમાં રમે છે પણ આ વખતે છેલ્લું સીઝન છેલ્લું સીઝન એમ કયા કરે છે બધા પણ દર વખતે આવે રમ હ આ વખતે ઘણી ઇન્જરી થઈ છે એટલે રમ્યા નથી પેલાખતે રટાયરમેન્ટ લઈ શકે શું છે હ ન્યુઝ આવી નથી એટલે કદાચ રિટાયરમેન્ટ લઈ શકે છે પલા વખતે
એવું છે. બરોબર. એમપણ આવો એને ઇંજરી હની એ પ્પ પગ માં આવી હતી કે હરેમાં હાથમાં આવી હતી. એમ તો એ સારું રમતો હતો. સીએસકેમાં કીપર્સ તરીકેનો રોલ હતો. પણ બહુ સારું રમતો હતો. બધા બોલસવા નહી દે, બધાને આઉટ કરે. એની સ્પીડે જોવા નો ભાઈ કેવા જોઈએ નિ પીડે બહ મસ્ત નાખે
હા હા તે બધ તું બરાબર કરતા હતા. પણ પગમાં અચાનક એન્જરી આવી ગઈ, એટલે એથી રમી શકે એમ ન હતું. એટલે આખું વરષ એક બી મેચ રમ્યા નથી. એટલે હવે કઈ કેહેવાય એવું નથી. એ વરષ બી થઈ ગયા છે. ઘણી ઉંમર બી થઈ ગઈ છે. એટલે હવે આ લાસ્ટ વર્ષ હોઈ શકે છે. કદાચ પેલા વખતે રિટાયરમેન્ટ લઈ શકે કે છે. કેમકે હવે તો બધા નવા ઉભરતા સિતારા આવી ગયા છે. એટલે ખુબ ઝડપથી રમે છે. ટી ટ્વેન્ટી માં બી એકદમ સ્થુવા ધાર રમે છે. એટલે આગળ તેમનો ચાન્સ લાગી શક કેવી બઉ ગણી શક્યતા બની ગઈ છે. ઘણા પ્લેયર હવે નવા બોખુદા ખુબ સારું રમે છે. એટલે ચાન્સ હવે લાગતો નથી એવું મને લાગે છે.
સાચી વાત. હમણાં તો એની જગ્યા ઘણા બધા પ્લેયર આવી ચુક્યા છે. પણ જે વાત આપણે પહેલા જે મેચ રમાતી. એવી વાત હમણાં ની કોઈ પણ મેચ માં લાગી નથી. એમ બધા એ નથી આવતી એટલી બધી. કે આપણને જે સિરિયસનેસ થઈને આપને જોવાનું ગમે એ નથી આપું પાકિસ્તાન ઇન્ડિયા મેચ હતી. એમાં બી બધું કે બહુ મજા નહિ આવી હતી. શાંત થી બધું ચાલતુ હોય એમ પહેલા કેવુ કે વિકેટ ને એવું પાડતા એટલી મજા આવતી. કઈ રીતે આઉટ કરતા, એકમ કટ ટુ કટ પોઈન્ટ આઉટ કરતા, પછી ટોસ કરતા, પછી પેલું એને શું કે પેલું બધું આ એ એક રન બાકી હોઈને એકજ બોલ હોય તેમાં બાકી રહીને એવ બધું આખું એમાં ઘણી બધી મજાતી. એવુ આ બધું હમણાં દેખાતું જ નથી. ખબર નહી કેમ કે આ બધું અમુક હમણાં ની જનરેશન જેનજી છે. જરેશન ને બધું ભૂલી ચુકી છ એવી બધી વસ્તુ
એ વાત તો ખરી, કે આગળની મેચ જોવાવામાં જે મજ જા આવતી હતીને, તે મેચ હવે જોવામાં મજા આવતી નથી. હાલ આગળની મેચમાં ઇન્ટરેસ્ટ બધા બહુ જ લેતા હતા. હવે બા કામ ધંધા પર જાય છે. એટલે કોઈ ઇન્ટરેસ્ટ વધારે લેતું નથી. ને આગળની જે મેચો બી નથી રહી હવે. કે બધા આગળના જે પ્લેયર્સ હોય બધા ને એવા બધાં. આસ્તિ ખાનથી માંડીને હવે જેવા પ્લેયર રહ્યા નથી. એટલે આગળને જે મેચ હવે જતી નથી. હમણાં તો બધા નવા ઉદભરતા સિતારોને ચાન્સ આપે છે. એટલે તે બધા આવીને રમે છે. પણ એટલી મજા નથી આવતી. આગળ તો બધા ખુબ ટીવી પર નેએવા બધા મેચ જોવા બેસી જતા હમણાં તો એવું કઈ દેખાતું નથી. હવે ઘણા લોકો હવે મેચ જોવાનો ઇન્ટરેસ્ટ રખતા નથી. હવે શું કે આ વાત પર હવે.
સાચી વાત છે. આ ડીજે બ્રાવો એમ કરીને પ્લીયર હતો ખબર તમને એક પ્લેયર પી બહુ મસ્ત રમતો હતો.
હા તે બહુ ખુબ સારો રમતો હતો. સુવા હોર્કર ને એવા બધા ખુબ સારા લાગતો હતો. ચેનંઈ સુપર કિંગમાં રમતા હતા ને. વેસ્ટ ઇન્ડિઝ થી આવતા હતા પ્લેયર.
હા વેસ્ટ ઇન્ડિઝ થી પ્લેયર આ હતા એ બહુ, ઘણું સારું રમતા હતા પછી. પેલો બીજું એક કયો નામ છે અમેરિકા નો કે તે સાઈડ નો છે એક પ્લેયર તે ભી રમતો પેલો ડેવિડ વોર્નર કે શું નામ છે એવું કઈક નામ છે ને તે એ બી સારું રમતો ઓસ્ટ્રેલિયાથી
હા તે બી સારો રમતા હતા સનરાઈઝર હૈદરાબાદની ટીમમાં રમતા હતા કેટલી ઓરેન્જ કેપ જીતી છે તેમણે એ ફ્લોરન પ્લેયર એવા હતા કે જેમણે ઓરેન્જ કેપ જીતી છે અને બે થી ત્રણ વાર જીતી છે ખુબ સારું રમતા હતા. પંદર થી સોળ વર્ષ એક જ ટીમમાં રમ્યા છે અને ગણે ટીમો સાથે જોડાઈ રહ્યા હતા.
એવું છે બરોબર આ ઓરેન્જતી ઓરેન્જ કેપ કે ઓરેન્જ શું કેવું તમે એનો મતલબ હુ થાય.
એ ઓરેન્જ કેપ મલે છે જેને એક વર્ષમાં સ જાદા રમાં જેમણે વધારે રન માર્યા હોય ને તેમને રીકેજ મલે છે.
એવું છે એને કેટલા રન મા્યા હતા બસો ત્રણસો ચારસો રન માયા આવ્યા છે.
સો રન માર્યા છે.
એ એવું આટલા બધા રન તો આપડે કઈ મારું હેલું ન થી વધુ આ તો બહુ ભારે કમે કેટલી એની પાછળ કેટલી મોટી પ્રેક્ટિસ જોય છે કેટલું બધું ફિટનેસ થી ધ્યાન રાખતો હોય છે.
હા તેજ ને બે હાજાર સોળ માં વિરાટ કોહલી એ એક સીઝની આ પીઅવલમાં પુરા નવસો ને તોતેર રન માર્યા હતા‌એક જ સીઝનમાં
એક જ સિઝન માં નવસો ને તોતેરને એટલે તો ક્યાં જઈને ઉભી રહી એ આમ આદમી તો મારી જ નહી શકે આટલા બધા રન તો
તો હતો એટલે તેમણે એક જ સિઝનમાં આઈપીએલ ની પૂરે નવસો તો તેર રન માર્યા હતા ત્યાંજુબી રેકોર્ડ છે.
સાચી વાત છે એ સાચી વાત છે. ચાલો તો આપડે પછી મલશું. આ દિવસે ત્યારે છી વાત કરશું.